હલો.
કેમ છો?
હા બસ મજામાં.
કેવીું તબિયત પાણી બરાબર ને.
હા ખુબ જ સરસ અને તમારી.
હા બસ એકદમ સરસ કઈ નહ આયા તો. આપણેે વિચારતી હતી કે સારા વિદ્યાર્થીમાં. અ ગુણો કયા કયા હોય છે.
સારા આમ હા હા બોલો.
વિદ્યાર્થી એ માત્ર આમ પરીક્ષામાં સારા ગુણ મેળવનાર નથી પરંતુ જીવનમાં. પણ સારા ગુ ગુણો કેળવનાર વ્યક્તિ છે. આજનો વિદ્યાર્થી આવતી કલ ન નાગરિક છે અને વિદ્યાર્થી જેવનને માણસના. સમગ્ર જીવનનો પાયો છે જેમ મજબૂત. પાયો મજબૂત ઈમારત ઉભી થાય તેમ સારા ગુણો ધરાવતો વિદ્યાર્થી જ. ભવિષ્યમાં સારો નાગરિક અને સારું નેતા સારું વૈજ્ઞાનિક સારો શિક્ષક અને એક સારો ડોક. ડોર બની શકે છે.
હા સાચી વાત છે વિદ્યાર. થી જીવન એ માનવ જીવનનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો હોય છે. આ સમય દરમિયાન જે સંસ્કારો આદતોને ગુણો કેરવાય છે. તે આખા જીવન દરમિયાન વ્યક્તિને માર્ગદર્શન આપે છે. એટલે સારો વિ તમે કીધું એમ કે સારો વિદ્યાર્થી. પરીક્ષામાં ગુણ મેળવનાર વ્યક્તિ નહીં પરંતુ એને. જીવનમાં પણ સારા ગુણ હોવા જોઈએ.
હા એ તો. ઘણી સાચી વાત કીધી અને સારું વિદ્યાર્થી માત્ર વધુ ગુણ મેળવવા નથી. મેળવનાર નથી પરંતુ સારું વિદ્યાર્થી એ છે જે જ્ઞાન મેળવવાની ઈચ્છા રાખે. સારા સંસ્કારો અપનાવે પોતાના શિક્ષકો અને માતા. પિતા ન આદર કરે સમાજ પ્રત્યે જવાબદારી સમજે. અને સતત શીખવા માટે તૈયાર રહે એ જ એક સારો વિદ્યાર્થી છે.
હા એ તો ઘણી સારી વાત કીધી અને અ. કોઈ એક આ સારો વિદ્યાર્થી કહીએ ને તો એને. સમયનું મૂલ્ય સારી રી સારી રીતે સમજવું જોઈએ અને તે દરેક. કાર્ય યોગ્ય સમય પૂર્ણ કરે છે તે વહેલા ઉઠે છે. સમયસ એ શાળા એ પહોંચે છે અભ્યાસ માટે પણ અલગ સમય નક્કી કરેલો હોય છે. અને રમવા આરામ કરવા તથા પરિવાર સાથે સમય પસાર કરવા માટે પણ યોગ્ય આયોજન કરે છે.
હા એ તો તમે સાચી વાત કીધી અને શિસ્ત એ સારા વિદ્યાર્થીનો. પ્રથમ ગુણ છે સમયસર શાળા એ જવું નિયમિત અભ્યાસ કરવો. ગૃહ કાર્ય પૂર્ણ કરવું શાળાના નિયમોનું પાલન કરવું સમય ન યોગ્ય. આયોજન કરું શિસ્ત વગ પ્ર. પણ સફળ થઈ શકતી નથી હવે બીજો જોઈએ તો મહેનત. મહેનત પણ એક સફળતાનો એક ટૂંકો રસ્તો નથી. એક વિદ્યાર્થી આમ નિયમિત મહેનત કરે તો સામાન્ય બુદ્ધિ હોવા છતાં સફળ બની શકે છે. મહેનતતે એવી. સફળતાની ચાવી છે જે વિદ્યાર્થી ને આગળ ઘણું જ આગળ વધારે છે.
હા એ તો ઘણી સારી વાત કીધી તમે વિદ્યાર્થી એ રોજ રોજ થોડો અભ્યાસ કરવો જોઈએ તે માત્ર પરીક્ષા નજીક આવે ત્યારે જ પુસ્તકો ખોલતો નથી અ તો એ જો એ એવું કરે ને તો તે પરીક્ષામાં સારા માર્ક્સ સારા ગુણ લાવી નહી નહી શકતો દરરોજ પાઠ નુ પુનરાવર્તન કરવાથી વિષય સારી રીતે આપણને સમજાય છે અને લાંબા સમય સુધી આપણને યાદ રહેશે એટલે નિયમિત અભ્યાસ કરવો જોઈએ.
હા એ તો સાચી વાત કીધી અને વિદ્યાર્થીના જીવનમાં આમ સમયનું સંચાલનનું પણ એટલું જ મહત્વ હોય છે. સમય વિદ્યાર્થીની આમ સૌથી મોટી સંપત્તિ છે એવું પણ આપણે કહી શકીએ. સારો વિદ્યાર્થી જો ટાઈમટેબલ બનાવે અભ્યાસ અને આરામ વચ્ચે આમ સંતુલન રાખવું. અને કોઈ પણ વાંચવાનું કે કશું હોય તો એને ટાળતું નથી અને દરેક કાર્ય સમ સમયસર પૂર્ણ કરે. તો એ સારી રીતે પોતાનું જીવન અ શિક્ષણમાં કાઢી શકે. પછી જિજ્ઞાસા પણ વિદ્યાર્થીઓમાં હોવી જોઈએ એ પણ એક અ સારા વિદ્યાર્થી નો ગુણ છે કે જિજ્ઞાસ એટલે કઈક આમ એને નવી વસ્તુ જાણવાની ઈચ્છા હોય સારો વિદ્યાર્થી માત્ર પુસ્તક જ વાંચતો નથી પરંતુ પ્રશ્નો પણ પૂછતો હોય છે. શા માટે અને કેવી રીતે જેવા પ્રશ્નો પ્રશ્નો જ શોધ અને સંશોધન તરફ દોરી જતા હોય છે. પછી એક બીજું લક્ષણ જોઈએ તો પ્રામાણિકતા તો સારો વિદ સાચો વિદ્યાર્થી આમ પરીક્ષામાં નકલ કરતો નથી. પોતાની ભૂલો સ્વીકારે છે સત્ય બોલ છે અને ઈમાનદારી થી મહેનત કરતો હોય છે. પ્રામાણિકતા પણ એક સારા વિદ્યાર્થીનું મહત્વપૂર્ણ ગુણ છે.
હા આ તો તમે ઘણા સારા સારા ગુણો કીધા અને એમાં ના માં એક છે મહેનત જે તમે કીધું અને લગ્ન એ પણ એક અ વિદ્યાર્થી માટે એક સારો ગુણ છે સફળતા માટે મહેનત ન કોઈ વિકલ્પ નથી હોતો સારો વિદ્યાર્થી એ મુશ્કેલ વિષયોથી ડરતો નથી તે સતત પ્રયત્ન કરે છે પોતાની ભૂલોમાંથી શીખે છે. નિષ્ફળતા આવે તો પણ હિંમત હારતો નથી તેની જ મે તેની જે મહેનત તેને આગળ વધારવામાં મદદ કરે છે.
હા એ તો સાચી વાત કીધી. અને સારા વિદ્યાર્થી માં આત્મવિશ્વાસ નો ગુણ પણ ઘણો જ સારો છે સર. અ વિદ્યાર્થી પોતાની ક્ષમતામાં આમ વિશ્વાસ રાખતો હોય છે નિષ્ફળતા આવે તો એની હિંમત હારતો નથી પરંતુ તેમાંથી કઈક ને એ ફરી પ્રયત્ન કરતો હોય છે અને ફરી પ્રયત્ન માં એ પોતાની મહેનત પણ ડબલ કરી દેતો હોય છે.
હા એ તો તમે ઘણી સારી વાત કીધી અને અ શી વિદ્યાર્થી એ પોતાના શિક્ષકોને માતા પિતા અને વડીલોનો હંમેશા આદર કરવો જોઈએ. તેમના માર્ગદર્શનને મહત્વ આપવું જોઈએ અને તેમના અનુભવ માંથી શીખવાનું એમને પ્રયત્ન કરવો જોઈએ. અને વડીલો નો આશીર્વાદ જીવનમાં સફળતા મેળવવામાં આપણને ખૂબ જ મદદરૂપ બને છે.
હા એ તો સાચી વાત કીધી અ શિક્ષકો નો આદર પણ એટલો કરવો જોઈએ કે શિક્ષકો આમ જ્ઞાન નો પ્રકાશ આપે છે. સારો વિદ્યાર્થી આમાં શિક્ષકોની વાત ધ્યાનથી સાંભળે છે તેમનો આદર કરે છે. કોઈ પણ રીતે એમની નિંદા કરતો નથી એ ભાઈ એ લોકો શિક્ષક જે માર્ગદર્શન આપે એનું સ્વીકાર કરે છે ને એ માર્ગ ઉપર જ ચાલતા હોય છે. સાથે સાથે એ પોતાના માતા પિતાનો પણ આદર કરતો હોય છે તમે કીધો માતા પિતા બાળક ના પ્રથમ શિક્ષક છે એવું પણ આપણે કહી શકીએ તેમના ત્યાગ અને મહેનત ને સમજીને સારો વિદ્યાર્થી હંમેશા તેમનો આદર કરતો હોય છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને સારો વિદ્યાર્થી આપણેે કહીએ ને તો એમાં સહકાર અને મિત્રતાની ભાવના પણ હોય છે તે પોતાના મિત્રો સાથે પ્રેમ અને સહકાર થી રહે છે તે જરૂરિયાતમંદ મિત મત્રને મદદ કરે છે ટીમમાં મળીને કામ કરે છે અને કોઈની મજાક ઉડાવતો નથી સરકારની ભાવના સમાજમાં એકતા અને ભાઈચારો વધારે છે.
હા એ તો ત મેં સાચી વાત કીધી અને સંગત નો આપડી જીવન પર પણ ઘણો પ્રભાવ જે અભ્યાસમાં મદદ કરે સારા વિચારો આપે અને ખરા વાતોથી આપણને દૂર રાખે એવા વિદ્યાર્થીઓની જો આપણેે પસંદગી કરીએ જે ઘણા લક્ષણોમાં પણ સારા હોય તો એ આપણા જીવનમાં ઘણો પ્રભાવ પાડતા હોય છે અને આપણે એક સફળતા તરફ પણ દોરી જતા હોય છે.
હા એ તો ઘણી સારી વાત કીધી તમે કે પેલું કેવાય છે ને કે અ સંઘ તેવો રંગ જેવો આપણી જોડે સંઘ હશે એ આપણે એ એમનામાં જ ભળી જઈશું એટલે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણા મિત્ર કોણ છે એમનો એ એમનો સંઘ કેવો છે આપણો સંઘ કેવો છે. અને સારા છે કે ખરાબ છે એ બધું ધ્યાન રાખવું જોઈએ
હા એ તો વાત તમે સાચી કીધી અને આપણે સ્વાસ્થ્ય પ્રત્યે પણ સારા વિદ્યાર્થીએ જાગૃતિ રાખવી જોઈએ કારણ કે સ્વસ્થ શરીર માં જ સ્વસ્થ મન વસ્તુ હોય છે. આપડે નિયમિત અભ્યાસ કરવો જોઈએ કસરત કરવી જોઈએ પૌષ્ટિક કહાર લેવો જોઈએ પૂરતી ઊંઘ લેવી જોઈએ અને મોબાઈલ નો વધુ પ ઉપયોગ આપણેે ટાળવો જોઈએ જેટલી જરૂરત હોય તો જ ત્યારે જ આપણે મોબાઈલ લેવો જોઈએ વધારે પડતો આમ ઇન્સ્ટામાં કે કોઈ પણ પ્લેટફોર્મ પર સો ોશિયલ મીડિયામાં પોતાનો સમય પણ બરબાદ ના કરવો જોઈએ.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી આજના યુગમાં મોબાઈલ અને ઇન્ટરનેટ જરૂરી છે પરંતુ વિદ્યાર્થી એ તેનો ઉપયોગ માત્ર અભ્યાસ અને જ્ઞાન માટે કરે તો જ સારું કહેવાય તે સોશિયલ મીડિયા પર સમય બગાડવાને બદલે નવી કૌશલ્ય શીખવા માટે અને માહિતી મેળવવા માટે તેનો ઉપયોગ કરે ને તો એ તો ખૂબ જ લાભદાયક છે પણ અત્યારે તો બધા જ બધાનું જ ધ્યાન-' મોબાઈલ પર તરફ જઈ રહ્યું છે.
હા એ તો સાચી વાત છે. અને આપણે ટેકનોલોજીનો પણ યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ આજના યુગમાં ટેકનોલોજી જરૂરી છે પરંતુ એનો વધુ પડતો ઉપયોગ આપણા માટે હાનિકારક થઈ શકે છે. સારો વિદ્યાર્થી તેનો ઉપયોગ આમ અભ્યાસ માટે કરી શકે છે માહિતી મેળવવા માટે કરી શકે છે. અને કોઈ પણ જાતના સમય વગાડવો ના જોઈએ એની પાછળ અને વાંચવાની ીવ પણ સારી છે પુસ્તકો માણસ નામ સાચા મિત્ર છે. વાંચવાથી તો આપણું જ્ઞાન વધતું હોય છે આપડી ભાષા સુધરતી હોય છે, આપડી વિચાર શક્તિ છે એ પણ ઘણી વિકસતી હોય છે અને આપણો આત્મવિશ્વાસ પણ વધતો હોય છે. સાથે સાથે સર્જનાત્મકતા ને પણ આપણામાં વિકાસ થતો હોય છે સારો વિદ્યાર માત્ર આમ યાદ જ નથી રાખતો પરંતુ પોતાના જે નવા વિચારો છે એને પણ રજૂ રજ કરતું હોય છે. ચિત્ર કલા, સંગીત વિજ્ઞાન, પ્રયોગો, લેખન અને નવી શોધોમાં એ ઘણો જ રસ લેતો હોય છે.
હા અને અ એક સારા વિદ્યાર્થી તરીકે તેને પોતાના દેશ દેશ પ્રેમ પણ એ એ રજૂ કરે છે, તે દેશના નિયમોનું પાલન કરે છે. રાષ્ટ્રીય તહેવારોમાં ભાગ લે છે અને સમાજની સેવા કરવા માટે હંમેશા એ તૈયાર જ રહે છે દેશના વિકાસમાં દરેક વિદ્યાર્થી નું યોગદાન મહત્વનું છે.
હા એ તો સાચી વાત કીધી અને નિષ્ફળ મા માંથી પણ એ ઘણો શીખતો હોય છે. આપણેે થોમસ એડિશન લઈએ તો હજારો નિષ્ફળ પ્રયત્નો કર્યા પણ પછી બલ્બ બનાવવામાં એ સફળ થયું. એટલે સારો વિદ્યાર્થી નિષ્ફળતા ને પણ શીખવાની તક માનતો હોય છે.
હા એ તો તમારી વાત ઘણી સાચી છે.
હા વાંધો નહી સારું સારું ચલો. પછી વાત કરશું આપડે, હા.